હલ્લો.
હલો.
હલો.
કેમ છો? મજામાં.
હા મજામાં, તમે?
હેલો અવાજ આવે છે મારો?
હા આવે છે હલો તમને આવે છે?
કેમ છો? મજામાં.
હા મજામાં, તમે?
બસ મજામાં. શું કરો છો તમે?
બસ કઈ નહી ફ્રી બેઠા તમે કો.
બસ અમે પણ હજી જમ્યા કર્યા અને બેઠા. મેં કીધું ઘણા દિવસથી તમારી જોડે વાત નથી થઈ તો મેં કીધું લાવ તમે ફોન કરું.
અચ્છા અચ્છા બરોબર બરોબર શું કહો છો આા મજામાં તમે
એટલે મેં છે ને નવો સ્નેલટ નો કોર્સ કર્યો હતો એટલે તમને કોલ કર્યો હતો કે તમારે ક્યારે નીલા આર્ટને એવું કરાવવું હોય ને તો તમે આવજો આપ નીલાશ પર તમને કરી આપીશ
અચ્છા અચ્છા સરસ સરસ તમે લે લ ના ક્લાસ હોય છે તમે ક્લાસ કર્યા
હમ હા એટલે અમારે અહં એક ઇન્સ્ટિટ્યુટ છે ને એમાંથી મેં ક્લાસ કર્યા પંદર થી વીસ દિવસ હતા પંદર થી વીસ દિવસની ટ્રેનિંગ હતી જમાં મે ક્લાસ કર્યા એની અંદર તમને બધું જ શીખવાડે બેઝિક ટુ એડવાન્સ લેવલ નું બધું જ શીખવાડવામાં આવે બેઝિક્સ લેવલમાં એટલે કેવી રીતે નક કટ બી થાય કેવી રીતે ક્લીન બી થાય કે કે પોલિશ થાય પછી નેલ પેન્ટ હોય નેલ પોલિશ કેવા કેવા કલર ની હોય કેવી કેવી હોય જેલ પેંટ હોય સાદી હોય એવી અલગ અલગ પ્રકાર કારની લી પેસ ને એવું બધું હોય એ બધું શીખવાડય્યું પછી કટિંગને એવું શીખવાડ્યું કેવી રીતે કટ કરવા પછી કેવી રીતે એને શેપ આપવા બઉુ બધા ટાાઈપ ના શેપ હોય એમાં અલગ અલગ જાતના એટલે એવા શેપ આપવાનું એ બધું શીખી હું અહિયાં મારે છે ને ઇન્સ્ટિટ્યુટ છે તો એક બેન્ડ છે જે આ બધું કરાવે છે એમના ત્યાંથી મેં દોસ થી પંદર દિવસ ન કોર્સ કર્યો હા પંદર હજારનોો કોર્સ હતો પણ મારા ઓળખી
તો એમાં તમને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ થયું હશે
હા એમણે મને સર્ટિફિકેટ પણ આપ્યો એટલે પંદર દિવસ જેવા પૂરા થાય ને એટલે એમાં તમને સર્ટિફિકેટ બી પ્રોવાઈડ થાય તમે અડધેથી છોડીને જતા રહો તો તમને એવું પ્રોવાઈડ ના થાય પણ મેં આખો પૂરો કર્યો હતો એટલે સર્ટિફિકેટ પ્રોવાઈડ થાય એટલે અત્યારે તો હું છે ને એટલું મોટું નથી કરતી બેઝિક લેવલ ઉપર કરું છું પણ સર્ટિફિકેટ છેલ્લે ધીમે ધીમે વિચારું છું કે હવે મોટું ખરું એટલે મને કે પ્રેક્ટિસ કરવી પડે અમુક અમુક વસ્તુને પ્રેક્ટિસ કરી ને એમ એમ આવડે કારણ કે ેલ પોલિશમાં વાંધો ના આવે પણ એમાં આર્ટ કરવાના હોય કોને કેવું આર્ટ જોઈતું હોય પછી કેવા ટાઈપ ના શેપકટ ને બધું હોય એટલે આવો મેં કોર્સ કર્યો મને એનું સર્ટિફિકેટ મળ્યું હવે હું કરાઈ શકું પણ હમણાં મારો હાથ બેસી જાય ને પછી હું મારું પોતાનું કરીશ એટલે અત્યારે તો હું આવા ઘરે બેઠા નાના નાના ઓર્ડર્સ લગ્ન સિઝન એવું હોય ત્યારે ઘરે ઘરે હોય એવું બધું કરું છું એટલે મને થયું કે લાવું તમને યાદ કરું ઘણા દિવસથી ફોન નથી આવ્યો વાતચીત નથી થઈ હમ તો તમને બી કહું કે હા હું શીખી જ છું. હા મે સાંભળ્યુ તો તમારા બેહેનને પણ નેલ નો બહુ શોખ છે.
હા મારી બેહેનને પણ નેલ્સ નો બહુ શોખ છે.
તો એટલે હવે હું પોતે પણ ક્લાસ કરાવીશ એટલે મેં પણ ન એક બેચ લોન્ચ કરી છે. તો તગર તમારે બેનને પણ કરવું હોય સિસ્ટર ને તો એને પણ કેજો.
હા હા ચોક્કસ ચોક્કસ અમે પણ વિચારતા હતા કેને એવી રીતે ક્લાસ મા મૂકવાનું પણ મેં કીધું કે કોઈ સારો કોન્ટેક્ટ મળે પછી અમે એ ટ્રાય કરીશું એમ.
હા. એટલે આ તો કેવું છે મેં કર્યું છે એટલે તમને એવી રીતે આવડે છે મને તો તમારી બેન જોડે એ તો કઈ એટલો બધો ચાર્જ નહી લ્યો. આમ હું જનરલી આઠ દસ હજાર લઉ છું પણ એમને પાંચ હજાર માં આખો કોર્સે ખાડી દઈશ અને બધી જ વસ્તુઓ પણ હુ પ્રોવાઈડ કરું છું જેવી સ સ્ટુડન્ટ લર્ન કરવા આવે ને તો હું એવી દસ થી પંદર દિવસની બેચ રાખું છું. જેમાં બધું જ શીખવાડવાનું. અને એમાં બધા ટૂલ અમે જાતે જ આપ્યે છે. બધું જ મને આપીશ નેલ્સ આપીશ કયા સાઈઝ ના જોઈએ પછી કટર વટર નેલ પોલિશ બધું જ મારી વસ્તુઓને એક નાનું સેટ આપીશ. એટલે તમારે બધું કંઈ લાવાનો ખર્ચો બી નહી આવે આની અંદર જ આઈ જશે.
હા એટલે અત્યારે ઘણી જગ્યા એવું થાય છે કે આપણેે પૈસા ભર્યા પછી બી નેલ્સ નું જે મટીરિયલ હોય આપડે લાવવાનું રહેે છે એમ.
હા ના ના ઘણી જગ્યાએ એવુ થાય છે પછી તમે કોર્સ પૂરો ના કરો ને તો તમને સર્ટિફિકેટ પણ નથ થી આપતા એવું બધું ઘણી બધી જગ્યા એ થાય છે.
હા અને અત્યાર તો નેલ્સ નો ટ્રેન્ડ બી કેટલો છે. બધા નાના નાના ઓકેશન પી કરાવે છે હા.
અને ભાવ પણ એટલો જ છે એટલે તમને અગર નોકરી કેવું ના કરતા હોય અને ઘરે બેઠા નાનું મોટ ટુ કમાવુ હોય ને તો પણ તમે કરી શકો છો હા એની પ્રોડક્ટ બધી મોંઘી આવે છે. પણ તમારે બેઝિક લેવલ થી ચાલુ કરવાનું તો એટલી બધી કોઈ નેલપોલિશની જરૂર નથી એમ. બત્રીસ પાંત્રીસ નેલપોલીસ નું શેટ આવે છે નોર્મલ નોર્મલ. એવી કંપની હોય બ્રાન્ડ હોય. તો એ લઈ લેવાય અને એ લઈને તમારે ચાલુ કરી શકાય. એટલે તમે ઘરે ઘરે જો સેટ થાય પછી કમાવો. તો પછી ભલે ને તમે નવી કમાવા અત્યારે શું થાય કમાવાય ને. શીખો કોઈના કરો જે પૈસા આવે ને એમાંથી તમારે ધીમે ધીમે બધી વસ્તુઓ લાવવાની અને વસાવાની પછી તમે તમારું મો ટુ કરી શકો મોટા આ ર્ડર લઈ શકો જેમ તમને ફાવે એ રીતે.
હા હા સાચી વાત છે.
એવું તમે કરી શકો એટલે આમ તમે ક્યાંક બીજે ક્લાસ કરવા મોકલશો તો ને ને તો વધારે પૈસા લે છે. પંદર હજાર એવું લેશે ને એમાં પ્રોડક્ટ આપે બી ખરી ના બી આપે શીખવાડે ના શીખ વાડે પછી કેવો એક્સપિરિયન્સ છે કેવા લેવલ નું છે પછી ઘણા લોકો સર્ટિફિકેટ નથી પ્રોવાઈડ કરતા પછી એ લોકો એમની જોડે શીખ તા હોય તો એમનું પોતાનું નથી કરવા દેતા આવા બધા રૂલ ને પોલિસી હોય બવ મોટી જગ્યાએ શીખવા જાઓ ને તો પણ આવું હોય.
હા અને મોટી જગ્યાએ કેવું થાય કે બેચ શીબીર બહુ મોટી બધી વધારે હોય ને તો પર્સનલી તમારા પર ધ્યાન બી ના આપી શકે. એ એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે.
બધી વાત થાય કે તમારી પર પર્સનલી ધ્યાન ના આપી શકે. અને આવું ઘણું બધું થાય મારે એટલે મને એવું થયું કે તમને પણ કવ તમે આવજો તમારા મમ્મીને પણ ક્યારેક કરાવવું હોય તો? અને તમારા બેનને શોખ છે એમને પોતે બી શીખવું હોય તો મારી જોડે મોકલજો હું એમને બી શીખવાડીશ. હું હમણાં દસેક પંદર દિવસ પછી મારી નવી બેન્ચ લોન્ચ કરવાની છે. તો હું વોટ્સઅપમાં સ્ટેટસ ને હું મૂકીશ એટલે તમે જોજો તમારા બેનનેને એમને બતાવજો.
હા હા ચોક્કસ ચોક્કસ હું એને બી આ વાત કહીશ કે આવી રીતે મારા કોન્ટેક્ટમાં છે તો આવી રીતે સ્ટાર્ટ કરે છે.
હા તમારે
કેમકે, આમાં કેટલી બધી ટાઈપ્સ ના. હા, મારા ભાઈ ના મેરેજ બી આવે છે.
તો પછી બસ પછી તમે તો આવી જ જજો મારી જોડે તો તમારી મમ્મી ને બેન કે લગ્ન પ્રસંગ છે તો હું કઈ લઈશ નહી તો અમને એમનેમ જ કરી આપીશ.
હા હા વાંધો ને એમ બી મારા કાકી ને બધા છે ને તેવું હશે તો હું તમને મારા બધા વતીનો જ ઓર્ડર આપી દઈશ.
બરોબર છે. ઓકે એટલે હું હવે મેંદી નું પણ ચાલુ કરવાની છું. અત્યારે તો ખાલી નેઈલસ કરું છું પણ હમણાં આવતા અઠવાડિયા થી હું પોતે પછી મેંદીના ક્લાસ પણ મેં ચાલુ કર્યા છે. એટલે મારા જેવા પતે ને પછી હું મેંદી નું પણ કરવાની છું.
બર મારી સિસ્ટરને બી દુલ્હન મે હા બરોબર સાચી વાત છે ચોક્કસ હું તમને કહીશ
હ
મારી બેનને બી એવું. છે મારી બેહેનને બી છે ને દુલ્હન મેંદીને બધા ઓર્ડર લે છે એટલે એવી રીતે તમને કાય હેલ્પ બી જોઈએ તો તમે એને કહેજો તમારી જોડે હેલ્પર માં એ આવશે.
હા એ તમે સારું કીધું કે એને મારી જોડે હેલ્પર માં લઈ જઈ શકુ. એટલે મને મને મહેંદી નો સપોર્ટ મળી જાય ને અને એ મારી જોડે હા નેલ્સમાં બી એને હું મારી જોડે લઈ જાઉ તો એને નેલ્સ આવડે? એટલે તો એને નેઇલ્સ માં બી સપોર્ટ મળી જાય
હા એજ ને એટલે બંને ને એકબીજાને સપોર્ટને બંનેનું કામ અને ગમતી વસ્તુ થઈ શકે?
ના ના સાચી વાત છે બંનેને સપોર્ટ મળી રહે એ વાત તમારી સાચી છે.
અને તમારે મોસ્ટ ઓફ બધી જગ્યાએ બી સેમ જવાનું થશે જેમ કે કોઈ લગ્ન. પ્રસંગ હોય કે પછી કોઈ બી એવું ફંક્શન હોય ત્યારે
હા એવી રીતે જ જવાનું હોય.
હા એટલે તમને વાંધો બી ના આવે ને ઓળખીતા ને ઓળખીતા બી. ખરે કે ટ્રસ્ટ બી ખરો આપણને
હા એ વાત સાચી અને તમે જેટલા નજીક નજીક માં જાવ ને તો તમને રેફરન્સ થી વધારે ઓર્ડર મળે.
હા એ વાત સાચી છે રેફરન્સ તમને બ વસ્તુમાં વધારે ઓર્ડર મળી શકે છે
હા એમાં તમને
એટલે જ ને એટલે એના રેફરન્સ તમને કામ તમારા રેફરન્સ એને કામ આવે તો તમારા બંનેને હેલ્પ થાય
હા સાચી વાત છે કઈ નઈ તમે ઘરે બધાને જણાવજો આ વસ્તુ અને તમારી બેનને જયારે બી એું ઠીક લાગે તો મને કજો હ એ હું એને સપોર્ટ કરીશ અનેને જેમ કરવું હોય એવી રીતે અને હવે મારા કોઈ ઓર્ડર કેવો આવશે તો હું એમને જાણ કરીશ તો એમની જોડે લઈ જઈશ તો એમને બને બધું શીખવા મળશે હ ને
હા હા ચોક્કસ હા હાોક્કસ
કઈ વાંધો નહી સારું પછી આપડે મળીએ શાંતિથી હને આવો તો આ બાજુ આવજો
હા હા ચો
ઓકે આવજો જય શ્રી કૃષ્ણ